હા!
હા બેન હો મજામાં તમે કેમ છો?
બસ મને પણ એકદમ સારું છે હા બોલો બોલો?
કઈ નહી હું તમને એમ કેતી તે આજ હું મારા મામા ના ઘરે ગામડે આવી તી તો ત્યાં એક સરસ જગ્યા છે જોવા જેવી તો મારા મામા કે હું તમને લઈ જાઉ. તો ત્યાં અમે ફરતા ફરતા એક જગ્યાએ આવ્યા ને તો ત્યાં એક નદી જેવું હતું. અ અને કેટલી ગંદી નદી આપણને એમ થાય કે એકદમ કાદવ કિચડ અને કેટલો કચરો લોકો એ નાખ્યો હતો. સડી ગયૈ સડી ગયેલા પાંદડા અને કાદવ અને પ્લાસ્ટિકની એકલી કોથળીઓ નાસ્તાના પેકેટસ ને એ એટલો બધો કચરો હતો ને? તો મેં કીધું આ તો કેટલી ખરાબ નદી છે તો મારા મામા કેતા આ તો હવે હવે એ ઉ થું છે અમે જયારે નાના હતા ને ત્યારે આનંદી બહુ ચોખ્ખી હતી અને એટલી ચોખ્ખી હતી કે ને કે માણસો પીવા માટેનું પાણી ત્યાંથી ભરી જતા હવે આ જમાના માં આપણે આપણા બાળકોને કહીએ તો આપડા બાળકોને એવું થાય કે નદી માંથી પાણી પીવે કારણ કે, એટલું હમણાંથી પાણી નું પ્રદુષણ ને એ બધું વધી ગયું છે. તો આજકાલ તો એવું શક્ય જ બનતું નથી, તમાર શું કેવું છે.?
એકદમ સાચી વાત છે. અને એના પણ એટલા બધા રીઝન છે ને જે આપણેે જ તે ઊભા કરીએ છી એમ. તમે જેમ કહો છો ને કે પાણી બગડી જાય છે તો એનો એનો એનું રીઝન શું છે કે આજુબાજુની, કેમિકલ વાળી કંપની હોય ને એ બધું જે ખરાબ પાણી હોય ને એયા પાણીમાં ના એટલે આખું જે સારું પાણી હોય ને એને બી દૂષિત કરવ જો ને એ લોકોનું જે દૂષિત પાણી હોય ને એથી જમીનને પણ એટલા નુકસાન થાય છે એમ અને આ તમે જે કહ છે ને કે પ્લાસ્ટિક પડેલું જોયું છે. એનો તો એટલો બધો નુકસાન છે ને સરકાર કેટલી વખત છે છે કે તમે રિયુઝેબલ પ્લાસ્ટિક યુઝ કરો કે જેને લીધે નુકસાન ના થાય અથવા જો પ્લાસ્ટિક સાદું પ્લાસ્ટિક યુઝ કરો તો એને અલગ જગ્યાએ ડિસ્પોઝ કરો એમ કે તો એને અ એને લીધે બીજું કઈ નુકસાન ના થાય પણ કોઈ લોકો સમજવા તૈયાર જ નથી હોતા કે પ્લાસ્ટિકને અલગ રીતે આપણે રિયુઝેબલ નાખીએ અથવા ચલો રિયુઝેબલ યુઝ ના કરીએ ને તો અલગ રીતે નાખીએ કી દઈએ બરાબર છે. અને અત્યારને તમે જુઓ ને તમે તો ગામડામાં ગયાશો ને તો ત્યાં તો બહુ બધા. વૃક્ષો જોયા હશે પણ જો મોટા શહેરમાં આવ ને.? તો તમને એમ લાગે કે. અત્યારે બધી જગ્યાએ શું રીડેવલપમેન્ટની સ્કીમ ચાલે છે કે જૂના બધા મકાનો તોડી તોડીને નવા મકાનો કરે. હવે એ જૂના મકાન હોય જે વીસ ત્રીસ વર્ષ જૂના હોય તો આજુબાજુમાં ઝાડ ક્યા હોય એ બી એટલા મોટા અને જૂના હોય. હવે એ લોકો રીડેવલપમેન્ટ માટે નવા ફ્લેટ માટે એટલા વૃક્ષો તોડી નાખે છે ને. કે વીસ એક વૃક્ષને જેને ઉગાડતા માટે વીસ ત્રીસ વર્ષો થઈ ગયા છે ને. ઈ બધું એક ધડાકે જણાક આપી દે છે. અને આને લીધે કેટલું બધું આપડે તમે જોઓ ને કે. કેટલું નુકસાન થાય જો વૃક્ષો હોય ને તો વાયુ પ્રદુષણ ઓછું કરે. કે વૃક્ષો એ કાર્બન ડાયોક્સાઇડ ખેંચી લે હ માંથી. એવી રીતના થાય. પછી છે જમીન પ્રદૂષણ ઓલું વૃક્ષ છે ને જમીનને ધોવાતા અટકાવે. તો ઈ ભી જમી વૃક્ષ. એક વૃક્ષ કાપવાથી જમીન પ્રદુષણ બી એટલું થાય છે એમ. તમાર શું કેવું છે આની માટે?
હા બરાબર છે આપડે લોકો પ્રદુષણ તો કરીએ જ છીએ. પણ ચલો. વૃક્ષો પ્રદુષણ ના ઘટાડે તો એને કાપી નાખીે છીએ એટલે બધને બાજુથી. આપડા પર્યાવરણ ઉપર માર પડે છે એવું નોતું તમે જોયું હશે કે. ઘણી વાર હવે તો કેટલા પ્રદુષણ. જમીનનુંું પણ પ્રદુષણ થઈ ગયું છે પાણી ન પ્રદુષણ થઈ ગયું છે હવાનું પણ પ્રદુષણ. થઈ ગયું છે પાણી માં આ ફેક્ટરી વાળા. ગંદા ગંદા ને ઓલા કહેવાય ને કે એકદમ હાનિકારક. કેમિકલ હોય એ પાણી તળાવ નદી એમાં બધે છોડી દે. તો એના જે અન્ય જળ જર જીવો હોય માછલી કાચબા જે બધા પાણીમાં રહેતા હોય. એ લોકોને કેટલું નુકસાન થાય. પ્લસ જે પીવાનું પીવાલાયક પાણી હોય એ પણ ન બચે. જમીનમાં આવા કેમિકલો છોડે તો જમીનને તો વગાડે અને એ પછી જમીન. ખેતી લાયક ન રે એમાં પછી જે પાક વાવે એનું તો નુકસાન થવાનું છે. અને એ પાકો એ ઝેરી ઝુકશે અને ઈ જે કેમિકલ યુક્ત પાણી. છે એ જમીનમાં ઊંડું ઉતરે. એટલે જમીન માં જે ઓલું કેહેવાય ને કે, ભૂગર્ભ જળ એને પણ બગાડી નાખે. એટલે ઈ પાણી નો સ્ત્રોત એ એકદમ ઝેરીને ગંદો થઈ જાય, પછી- વાહન માથી જે ધુમાડો નીકળે, એનાથી હવાનું પ્રદુષણ- થાય પછી વારે તહે વારે બધા ફટાકડા કેટલા ફટાકડા ફોડતા હોય છે. એનો ધુમાડો ભળે ફેક્ટરી માંથી ધુમાડા ભળતા હોય. સરકારે કેટલા નિયમો કર્યા છે. કે તહેવારે તમે અમુક માત્રામાં જ ફટાકડા ફોડો અમુક માત્રામાં જ પાણી વાપરો. તો પણ કોઈ માનતું નથી અને હદ બાર ના ફટાકડા ફોડે અને પછી વાતાવરણમાં એટલો ધુમાડો થઈ જાય ને અને તમને. ખ્યાલ હોય તો દિલ્હી માં તો કેટલું પ્રદુષણ થઈ ગયું છે. લોકો શ્વાસ પણ નથી લઈ શકતા. અને ઘણી વાર તેટલું પ્રદુષણ થઈ જાય ને ત્યાંની સરકારે રેડ એલર્ટ. ટાપવું પડે છે અને ત્યાં તો પાંચ પાંચ ને દસ. દસ લોકોના મોત પણ થઈ ગયેલા છે આવા વાયુ પ્રદૂષણ ના કારણે. તમે એક જગ્યાએ ઉભા હો અને તમારી થોડેક જ દૂર બીજો વ્યક્તિ ઉઊભો હોય. તો ધુમ્મસ ને ધુમાડા ના કારણે તમે એને જોઈ. પણ ન શકો એટલું વાતાવરણ પ્રદુષણને કારણે ધૂંધળુ બની જાય. એટલે દિલ્હી સરકારે કેટલા પણ નિયમો કર્યા છે, પણ આપણને એવું નથી કે આપડે આપડે- પ્રકૃતિને સાચવીએ પર્યાવરણ ને શુદ્ધ રાખીએ, અમુક જ લોકો એવા છે જે આવા બધા નિયમો પાળે છે અને એ લોકોને પણ બીજા લોકો- એમ કે કે હવે એનાથી શું થાય. એવું બધું તો ચાલ્યા જ કરે, એવું કઈને કોઈને જાગૃકતા આવતી જ નથી. તમે ખ્યાલ હશે તમને કે, કોરોના સમયે બધા જ ઘરમાં હતા. વાહન નો ઉપયોગ કોઈ નહોતું કરતું. ફેક્ટરીઓ મોટા ભાગની બંધ થઈ ગઈ હતી, ત્યારે હવા પાણી કેટલું ચોખ્ખું થઈ ગયું હતું. મુંબઈમાં તમે ફ્લેટમાં- અ પચીસ માં માળે કે ત્રીસ માં માળે ઊભા હો તો, તમને એકદમ દૂર નું દેખાય. પાણી એકદમ પાણીની જે પથરા હોય ને, એ પણ એટલા ચોખ્ખા દેખાય. એવી સ્વચ્છ નદીઓ થઈ ગઈ હતી. કેમ! તો કે લોકો ઘરમાં હતા એટલા માટે. કેટલું લોકો ગંદકી, કચરો કરતા હશે. તો નદીઓ આટલી ગંદી બની ગઈ અને લોકો જેવા ઘરમાં પુરાઈ ગયા કોરોનાને લીધે- એવું બધું સ્વચ્છ થઈ ગયું. આ તો મોટામાં મોટું ઉદાહરણ લોકો સામે- છે કોરોના નું કે, જો આપડે કઈ ન કરીએ તો, આપડું પર્યાવરણ પેલા જેવું જ હજી પણ ચોખ્ખું થઈ શકે પણ લોકો માનતા નથી, બરોબર ને બેન શું કેવું તમારું?
સાચી વાત છે અને તમારી આ આ જે વાત છે ને, કે મારા એકલા થી શું થશે? એમ કોઈ કરતું હોય પોતે તો કરે નહી. આ વિચારે કે હું એકલો કરીશ તો શું થશે! પણ જે કરતું હોય ને એને પણ અટકાવી દે, કે ભાઈ આપણા એક બે જણા થી શું થશે. ઈ જે વસ્તુ છે ને મને એમ લાગે ઈ વસ્તુ તો બહુ જ નુકસાન કરે છે, કે આવું- આપડે પાંચ જણા ને કહીએ ને તો એ પાંચ જણ જે સારી દિશામાં પગલા લેવા માંગે છે ને, આપડે એને બી અટકાવી દઈએ. અને તમે જે જળ પ્રદૂષણ ની વાત કરો છો ને- ચાલો પ્રદૂષણ તો થાય જ છે. કારણ કે, ખરા કેમિકલ વાળા ફેક્ટરી વાળા બધા નાખે છે કેમિકલ પાણીમાં- એની લીધે થાય છે પણ એને પાછું બચાવવા માટે પણ કોઈ સ્ટેપ નથી, કે એને રિસાયકલિંગ માટે ભી કોઈ છે. કે આપણા તમે અત્યારે જોશો ને કે બધાને કેવી ટેવ છે, કે કામ વાળા ઘરે આવે ને, તો ચાલુ નળે આપડે વાસણો ધોતા હોય છે. તો કેટલું પાણી બગડે છે. અને ઈ પાછું જે પાણી બગડે છે એને પાછું યુઝ કરવાના માટે- કઈ ઓપ્શન નથી, કારણ કે એટલું સામે જે- બગાડ થાય છે એની સામે રિસાયક્લિંગ માટે કઈ હોતું નથી. બરાબર, પછી આપડે એવું એવું કરીએ- કે તમે આજે કીધું ને કે, જળ પ્રદૂષણ વાયુ પ્રદુષણ છે. મને એક નવું પ્રદુષણ બી એમ થાય છે, કે ધ્વનિ પ્રદુષણ કેટલું થઈ રહું છે- અત્યારે તમે મોટા સિટીમાં જઓ ને તો સાંજ પડે વાયુ પ્રદુષણ તો હોય જ કારણ. કે લોકો બેફામ આવી રીતના વાહનો લઈને જતા હોય. આમ જે યુઝ કરી શકી કે ચલો આપડે થાય ને, કે શેરિંગમાં બી જઈ શકીએ. બે જણને એક જ જગ્યા જવું હોય તો એમને ફોટો દેખાડાવા માટે મોટા મોટા વાહન લઈ જાય થોડી ત વાયુ પ્રદુષણ તો કરે જ ત્યારે, જો હોન માર હોય અને જે વાહન નો અવાજ હોય ને તો સાંજ પડે તો આપણને એમ થાય, કે જો અમારે તો ઘર છે ને મેઈન રોડ ઉપર જ છે. તો સાંજે છ થી આઠ નો ટાઈમ છે ને, તો ક્યારેક અમને એમ થાય કે એટલા કંટાળી ગયા છે ને અવાજને લીધે, તો અમારે બારી અમારે- ઘરના બારીને બારણા બંધ કરી દેવા પડે ગેલેરીમાં જો બારણું આવે ને, ધ્વનિ પ્રદુષણ ભી આપણને મગજને કેટલું અસર કરે. તે કન્ટિન્યુ હોન હોન. અને હવે તો કેવું છે સરકારે કીધું છે કે તમે ઇલેક્ટ્રિક વાહનો વાપરો અને આ જે પેટ્રોલ ડીઝલ વાળા વાહનો છે એને થોડોક ઓછો યુઝ કરો. અથવા આવી રીતના શેરિંગ કરો અથવા જે જાહેર વાહનો બાંધ્યા છેમ કે બસ હોય મોટા મોટા શહેરોમાં. થી ઉ બસ હોય જાય. તો ઈ યુઝ કરો તો એ બધું પ્રદુષણ ઓછું થઈ જાય જેમ તમે કીધું ને કે કોરોના ટાઈમે કેવું બધા કરે ત તો. જમ વાયુ છે બધું પ્રદુષણ ઓછું થઈ ગયું હતું પાણી નું પ્રદુષણ ઓછું. થયેલું અને અત્યારે હવે જયારે ત્યારે કમ્પલસરી પુરાઈ જવું પડ્યું હતું. ને હવે જયારે સરકાર... કે છે કે તમે આપણા માટે જ સારું પણ ત્યારે કોઈને કરવું નથી ગમતું. અને પછી બધા વસ જાાડું નાખશે તો બહુ પ્રદુષણ વધી ગયું છે બહુ પ્રદુષણ વધી ગયું છે. પણ મને એમ થાય કે તો પછી બધા પોતાની રીતે પોતાની ફરજ સમજી ને કેમ નથી ચલો તમે ક્યારેક કી છો તો ક્યારેક એ જાળવાઓ તમારા છોકરાઓને સમજાવો કે આવી રીતના પ્લાસ્ટિક નો બિનજરૂરી ઉપયોગ ન કરો. ઘણા ને તો કેવી ટેવ હોય છે. કે, નાના-નાના ઝાડ જ્યાં રોપ્યા હોય ને.. તો મસ્તી મસ્તી માં એ ઝાડ ને ભી તોડી નાખે. હવે કોઈકે મહેનત કરીને તોડ્યું હોય તો... વાાવ્યું હોય તો શું કામ તોડીને તમે એને નુકસાન કરો છો? એમ. હવે અત્યારના જે તમે વાત કરી હતી ને કે ખેતીમાં પાણી ખેતીમાં જે પાણી યુઝ... કરેને લીધે. બધો અનાજ કઠોળ ભી પ્રદુષિત થાય. ઈ તો વાત સાચી જ છે, પણ હવે રાસાયણિક ખાતરોનું કેટલું વધી ગયું છે. તે ઓલરેડી તમે જે ખાતર નાખો છો, ને એમાં જેટલું કેમિકલ હોય છે. કે કદાચ પાણી તમે ચોખ્ખું વાપરો ને તો, આ ખાતર ને લીધે આપણને એટલું નુકસાન થાય. અરે! ભાઈ જે ખાવા પીવાનું છે. તમે જુઓ ખાવા પીવાની અંદર અત્યારે કેન્સરનું કેટલું બધું વધી ગયું છે. એમ, તો આ બધું પ્રદુષણ અલ્ટિમેટલી તો આપણને... આપણા શરીરને જ નુકસાન કરે છે ને, શું કેવું તમારું આ વાત પર?
હા, સાચી વાત છે. આજે આપ જ્યાં જોઈએ ને આપણે દુકાને જઈએ. તો બધી જ વસ્તુ પ્લાસ્ટિક ના ડબ્બાઓમાં પ્લાસ્ટિકના... પેકેટમાં કેરી કેરી બેગ પણ પ્લાસ્ટિકની એટલે, તો સરકાર... સરકારે ઘણા શહેરોમાં જે પ્લાસ્ટિક ના ઝભલાઓ આવે છે. એની પર પ્રતિબંધ મૂકી દીધો છે. તો એ ઘણા દુકાનદારો રાખે જ છે, ને કોઈને કઈ ફરક નથી પડતો. સરકારે કંઈ જ રાખ્યું છે. કે તમે શાકભાજી લેવા જાવ, કરિયાણુ લેવા જાવ, ત્યારે કાપડ ની થેલી લઈને જાઓ. અને ઘણી જગ્યા એ વેપારીઓ પણ એટલા જાગૃત હોય છે, કે સામેથી જ ઈ લોકો કાપડ ની થેલી આપે છે. અને એ પછી તમે પ્લાસ્ટિક ના ડબ્બાને એ બધું ખરીદ્યો. અને જ્યા ત્યાં પછી કચરો નાખી દયો. પછી પ્લાસ્ટિક એવું છે, કે જેના અ જેને પાણી અડે તો પ્લાસ્ટિકને પાણી અડી શકે નહી. અને જે જમીનમાં પ્લાસ્ટિક પડ્યું હોય, એ જમીનમાં પણ નીચે પાણી ન ઉતરી શકે. એટલે ભૂગર્ભ જળનું સ્તર એ ઓછું થઈ જાય. પ્લસ, જ્યાં બહુ જ પ્લાસ્ટિક ના ઘણી વાર ઢગલે ના ઢગલા હોય. ત્યાં વરસાદ પડે તો ત્યાં ઝાડ પણ ન ઉગી શકે. એટલે આવી ને આવી રીતે પ્રદૂષણ વધતું જ જાય છે. જો, આપણને એમ થાય કે આપડા એકલા થી શું થાય? આપણા એકલાથી શું થાય? જો દરેક લોકો આમ જ વિચારશે કે, આપણાથી શું થાય? તો કોઈ દિવસ કોઈ કંઈ નહી કરી શકે. એટલે જ આપણેે એક શરૂઆત કરીએ. આપડે આપડા બાળકો ને શીખવાડીએ. બાળકો એના ભાઈબંધોને કે, આવી રીતે ધીમે ધીમે આપણે કરશું ને તો ધીમે-ધીમે પ્રદુષણ ઓછું થશે. ખાલી સરકાર ને કેવાથી કંઈ થવાનું નથી. બરોબર ને બેન. સારું. ચાલો હવે મારે રસોઈ બનાવાનું છે, ને તો હવે હું ફોન મૂકું. આપડે પછી વાત...
હા હા. હા, ચલો આવજો.
આવજો.